બોલોપતિ બસ શાંતિ પ્રતિક ભાઈ શું કરો છો?
બસ સાચા બાપી તારમ બેઠા તા તમે ત્યા આ બા કીધીક નહ એવું છે એમ ના
હાલ કઈ જગ્યા હતા તો
હા તો બસ કઈની નોકરી પછી અમે
નોકરી ઉપર છો એમ ને
હા.
એમ છે એમને શું વાત કરો છો બ બરોબર છે કહો બાકી આમ કેવું છે? જીવનમાં તબિયત પાણી રેડી?
હા રિયાલી રેલી.
એવું છે એમ ને બસ બધું રેડી કે ક્યારે બધા મજામાં
બસ મજામાં જ છે બ
એવું છે શું કહો વરસાદ વરસાદ કયો
વરસાદ તો હવે અંધારીને આવશે સાંજે દરરોજ સાંજે આવે છે. બે દાળે.
એયુ છે એમ. રોજ સાંજે અંધારીને આવવા રોજ વરસાદ પડે નહી સાંજે
હા સાંજે અને આખો દાળી દિવસ તપડે
તા આપડે હું કરટ મારેે
હા.
ગરમી બહુ જ લાગે છે શું કેવું કામ પણ ના કરી શકાય એવી ગરમી લાગે ત તમને
હા સાચ
હમ્મ. હું શું કર હતો તમારી પાસે કોઈ મોબાઈલ બોબાઈલ લાવો હોય તો કોઈ સજેશન કરું સારું એવું મોબાઈલ કયો આવેજ આમ
સારું તો એવું તો મને ક ખ્યાલ નથી.
હમ્મ.
હા.
હા સેમસંગ બધા કંપની ના સારા રહે છે ને પણ આઈફોન એ બધા
આઈફોન, આઈફોન કદા અલ્ટ્રાફોન સારો સેમસંગ ગેલેક્
સી એવું એવું છે એમ પણ એમાંછ તો મોઘા આવે ને બઉ.
મોગા આવે ખાલી.
આ તો શું તું કઈક આ મોબાઈલ કોક કઈક નવો સારો એવો આવ્યો હોય તો લઈ લઈએ એમ. થોડા પૈસા બચાયા હતા તો કામ આવે આમ પેલા ફોન બીજા બધા શુ હવે અ હેંગ થવા માંડે એમ. ફાઈવજી આઈ ગયું ને તારામા? હમ્મ પેલા ફોરજી વાળા બધા ફોન આપતા હતા હવે ફાઈવ જ થઇ ગયો એટલે
હા હા ત્રણસો પોટા પડે તો હેંગ મારવા મડે ફોન.
હમ્મ હા એટલે એવું થઈ ગયું તારે કેવું આના લોકો ફોને પણ એવા જ બનાવા. કંપની વાળા બે ચાર વર્ષથી તમા સોફ્ટવેર અપડેટો આવતી હોય આ તો પછી તમારો ફોન ઓટોમેટિક હેંગ થવા જ મડે એટલે તમારે ત્રણ ચાર વર્ષથી જુ ફોન તમારો બો લોજ પડતો હોય બધા માટે ફરજ જયાતા હોય એ લોકો શું મોનોપોલી થઈ જ કંનીઓને જે પણ કેવું છે કમાવા માટેનું. થઈ ગયો અને કઈક ના કંઈક ટેકનોલોજી પણ એટલી આગળ આવી ગઈ એમ કંઈકને કંઈક નવુંને નવું રોજ નવું નવું કઈક મોબાઈલ માં અંદર આવતું જ રહેતું હોય.
હા સાચી વાત.
હા તો કેટલી છેે? ફોન સાથે સ્માર્ટ વોચ આઈ ગઈ હ, સ્માર્ટ રિંગ આઈ ગઈ. હવે તો એલ્થ માટે ના બિલ્ટ આઈ ગયા છે.
હા હા.
બહુ ચેન્જીિસ થઇ ગયું છે.
જેમ એમ દુનિયા બદલાતી જાય.
હા હા હા પેલા તો કશું નતું ને પેલા તો એક ડબલું હતું ફોન નુ અને બધા ફન એના ઉપર આવતા ગમના પણ ફોન ગામ માં કોઈક હોય કોઈ એના ઘેર હોય.
હા એક રૂપિયા નાખવાનો અને વાત કરવાની.
હા પહિ એસ ટી ડી કોલો આયા નઈ?
હા.
હા એ બધું તમે વાપરેલું છે કે નથી વાપર્યું તમારા
અમારા જમાનામાં તો એવું નઈ કઈ અમારા જમા
હા પણ વાત સાંભળેલી હયશે બઘુને. લોકો પાસેથી, હમ્મ. પેલાનું જીવન જ જેવું હતું આમ બામ બહુ મજા આવતી એમ એવું જીવન જીવાની બહુ મજા આવતી એમ સાયકલ હોય સાયકલો બધા ભાઈબંધ વારાફરતી શીખવા જતા ને
હાચી વાત.
ગામડાનું કલ્ચર જ આખું અલગ હતું પેલા તો.
હા પેલા જેવી વાત જ ના થાય.
હમ્મ, ગામમાં બધા સાંજ પડે એટલે પેલા જમી લેને પછી બધા હળી મળીને બેઠા હોય. બીજા જોડે વાતો કરવાનો ટાઈમ મળેન એ ખેતી માટે ની વાતો થતી હોય, સામાજિક વાતો કરતા હોય.
અત્યારે તો બધા નોકરી ધંધે લાગી ગયા બધા.
અતાર તો લોકો કેવું કે નોકરી જાય ટાઈમ સર આવવા ઘરે જમી લે હા જમીન પછી આરામ કરે ફેમિલી નેં પૂરતો ટાઈમ નહિ મોબાઈલ જોવા તો મોબાઈલ બહુ વધી ગયું છે આમ મોબાઈલ નું કલ્ચર.
કંપનીઓ બધી ખુલી છે.
હમ.
એટલે બધી ખેતી ઓછી થઇ જાય છે.
હા ખેતી ઓછી થઈ ગઈ.
ખેતી અત્યારે કોઈ તાપની કરવા માંગતું જ નથી.
હ જમીનમાં તમારે શું આવો.
અમારે તો પાંચ વીઘા જમીન છે,
એવું છે, ને અંદર શું છે,
અત્યારે ત્રણ વીઘા કપાસવા અને બે
એવું છે, એમ ને એટ બાજુરી તો ઘર માટે જ રાખતા ને.
ના આપડે ગાયન
એ એવું છે
હા.
હમ. તમે કયો મોબાઈલ વાપરો છો હાલ.
હાલ મારે છે.
એન્ડ્રોઈડ છે, એમને.
હા.
કયો સારો છે, કે.
સારો જ છે, માર ભાઈ લો.
હમ
થાય છે, થોડુંક થોડુંક અત્યાર દોઢ વરષ જેવું થયું દોઢ વરષ જેવું તયું
દોઢ વરસ જવું.
હા એટલે તો તો હેંગ થવાનુંમું ગમે મને નાખીું બે ત્રણ વર્ષથી તમારે બદલું હતું.
હા હા હા સાચી વાત.
હું બીજું કહ વરસાદ વરસાદ માં ક્યાંય ફરવા ફરવા ગયા નહી.
ફરવા તો ક્યાં ક્યાં નહી હવે આપડે ગોઠવો ક્યાંક
પાવાગઢ બાવાગઢ જવું વડોદરા સાઈડ.
હા પાવાગઢ જઈએ આપડે.
તો મંદિર આખું નવું બની ગયું.
હા.
ત્યાં વરસાદના કારણે પહાડ પડ્યો હત
હમણાં
હમણા જ.
દુકાન દબાઈ ગઈ ત્રણ જણા ત્રણ જણા ના મોત થઈ ગયા.
ઓહહ ભારે જ તો તો તોફાનમાં કહેવાય.
હમ.
છે, એમ ના. અને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશું તમને ખ્યાલ હશે ને સરદાર વલ્લભાઈ. પટેલ નું બહુ મોટી મૂર્તિ બનાવી.
હા મૂર્તિ મોટી દેશમાં સૌથી મો મોટી મૂર્તિ.
એવું એમ ત્યાં પછી ગેમે છે, ખબર છે, તમે.
ત્યાં ડેમ છે, કાવડિયા સરદાર સરોવર ડેમ હા. આપડું જે પા આપડે જે બધું પાણી આવે ને. હ કેનાલ માંથી પાણી આવેનું તું.
હા હા
બધું ત્યાંથી આવે એમ
એવું છે એમ
હમ્મ
આપડે ગોઠવો કોક દિવસ જઈએ ફરવા
ગાડી ગાડી વાડી લઈને જઈએે તો
ગાડી તો આપડો છે એક પાય ન
એવું છે એમને
હા
તો કશો હતો નહી તમે કરી દેજો તો
હું ભાડાનું પૂછ લઈશ ભાડું તમારું પછ હા ટોલ ટેક્સ આવે એ બધું પૂછી લઈશ લાયસન્સ છે તમારી પાસે એ બધા કાગળ આરસી બુક
એ એવું છે એમ ને
એ બધું પૂછી લેશ ડાવર ને બધું રેડી જ છે ને
હા હા ડોક્યુમેન્ટ તો બધું આપડે રેડી જ જોશશે એ વગર તો ગાડી લઈને જવાનું ન થાય
હા કોઈ સાહે તો આપડી ગેરંટી નહી
હા હા શું ક બીજું કઈ કોઈ પ્રગ્રામ પોગ્રામ કરવો નહી અત્યારે વરસાદ પડ્યો તો
સનો પ્રોગ્રમ
કોઈ પ્રોગ્રામ વોગ્રામ ખેતરમાં એમ
આપડે જમવાનો પોગ્રામ દાળબાટી નો પ્રગ્રામ રાખશું ખેતરમાં
રખાય ને સો ટકા રખાય કારીગર બોલાવો પડશે બનાવવાનું હ હવે સાંજ સાંજ જ રખાય
તો કે બપોરે તો તાપ હોય ને
હા બપોરે તો ના જ ભાવન બપોરે મજા ના આવે જો બધા નોકરી પર હોય
હા હા સાચું સાંજે રાખીએ એટલે બધા ક્યારે આ હોય નોકરીથી એટલે
હા ચાલો ચાલો ફેમિલી અંગત
બધા ભેગા બેસી ખઈ
હમ્મ ખાવાની મજા આવે એમ હમ્મ હમ્મ હમ્મ જે ચૂલો છે
ખેતર માં બનાઈ જવાનુંને ત્રણ ઇટાળીઓ મે લઈને ચૂલો
હમ્મ દેશિ આપ હે મજા જ એના ઉપરા પેલા કે ના મીઠું બનાવે પેલા એનો સ્વાદ જ અલગ હોય ચૂલા ઉપર બનાવેલુ ગેસ બનાલ પેલા બધા ચૂલા ઉપર જ બનાવતા ક્યાં હતા ગેસ બધા ના
સાચી વાત પેલા ગેસ નતા ને
પેલા બિલકુલ ન હતા
એટલે ખેતરમાં આપડણે ક્યાં ગેસ લાવીશું એના કર ચૂલા ઉપર સારું રે એમ
હમ્મ ચૂલા ઉપર જ બનાવીશું
હમ્મ
હમ્મ
આપડે ગોઠવી એક દાડો
ચોક્કસ ચોક્કસ હવે વરસાદમાં એક વખત હરખો વરસાદ પડી જદગુઠવી જઈએ
હવ
તમે એના બધા ભાઈબંધો ભબંધો ફેમિલી બધા ના ભાઈબંધો ને લઈને આઈએ
હા સાચી વાત
હમ છેને
સુરેશ છે કરણ છે.
હા બધાને લઈને આવશું. હાલ બીજું ક જેમ જોબમાં કેવું ચાલે છે
બસ શાંતિ અત્યારે તો કઈક કામ નઈ નવરાજ છીએ અમે તો.
એવું છે એમને આ તો કામમાં કો એટલું બધું હશે નહી ચોમાસા ના કારણે
ચોમાસામાં તોબેસીરેવાનુ થાય.
હમ. મજા આવે શું કેશો આમાં આમને પક્ષીઓના અલગ અલગ કલરવો ના અવાજ આવતા હોય વાત વાતાવરણ મસ્ત ઠંડક જેવું હોય સંધ્યા ખિલતિહોયબહુ મજા આવે છેતર માં રેવાની વધારે મજા આવશે શુ‌ કેવુ.
હા સાચી વાત.
હમ શાંત વાતાવરણ હોય.
હા અમારે પણ રવિવાર ની રજા હોય એટલે કે ખેતરમાં રહી અમે સવારે જતા રહીએ ખેતરમાં ફરવા
હમ હ જબું બબડુ હશેતોખાતા‌હશોને
હા જાંબુ આંબા
એવુ એમને
હા.
એલે તમે જાતે ખેતી કરો છો કે ભાગવી આપી દેછો.
હા.
ખેતી તમે જાતે કરો કે ભાગ માઆપી દોછો.
જાતે જમે હ કરના
જાતી જ કરો સારું છે એમ કશું કેવું.
રવિરાન ની રજા હોય તો અમે જઈએ કામ કરાવવા.
હમ હ. અ તો આમાં શું શિયાળો મુણાળો ત્રણ પાક લ્યો
હા ત્રણ પાક.
શિયાળમાં શું વાાવો તો.
શિયાળામાં આપણે બાજરી આવીએ ખાવાની.
હમ. બીજા એડા બેેડા કરતા હશે ને.
હા એરડાહવે ચોમાસું પતિ જાય પછી એરંડા કરવાના.
એવુ હોયને.
હા.
શાકભાજી વાવો છો.
શાકભાજી તો નથી ભલા
એ થતી નથી કેવાવતાનહી.
થાય તો છે અમારા ગામમાં શાકભાજી.
જો વાવતા હોય તો એવું સારું ઘરનું ખેતી નું ખાવા મળેને‌યાર
હા બસ સાચી વાત પણ શાકભાજી માં કશું લેવાનું નથી.
બેમાટે જમવા જાવ એમને પોતાના ઘર પૂરતું કરાય ને તરફ કેવું બધુંને કેમિકલ યુક્ત શાકભાજીઓ આવે છે.
તો ખેતરમાં ના દીએ ચાલર વાઈએે
હમ હમ.
હા કાકડી વાાઈએ. એ બધું તો કપાસમાં છોપી દેએ તો ઉગી જાય.
ચાલે ચાલે એજ બજાર નું તો બહુખરાબ આવતું હોય યાર. શાકભાજી આવતા તો તમે સ્વાદ નહીં આવતા શાકભાજી ના
હા પાાવ ચલેને પાછ સારુંપિયા આપેને
સ્વા સ્વાદ વગર નો આવા માંડી કેમિકલ યુક્ત પૂરેપૂરું શાકભાજી આવે શું મજા આવે. તમને સ્વાદ આવ અતારામ શાક મા કોઈ સ્વાદ જ નહી રહતો મી પોષક તત્વું જ ના મળે તમને શું કરીએ. બધા લોકો ખેતી છોડીને અતાર નોકરી ધંધા ઉપર વધારે ધ્યોન આલવા મંડ્યા
હા હા
હમ